એમ.
કેમ છો તમે બેન?
હું તો મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન. આજે છે ને, આપડે છે ને સમય વિશે વાત કરીશું. કારણ કે સમય જે છે ને એ આપણા લોકો બધા માટે છે ને ખુબ જ અગત્ય નું છે. તમને તો બધું ખબર જ હશે, કારણ કે આજે સમય પર છે ને આપણે ગમે ત્યારે અહ સમયથી જો વાત કરીએ ને કોઈ પણ તો તે ઘણી સારી હોય છે. અને આપણેે રોજિંદા જીવનના જે કામ-કામ હોય છે ને તે સમય પર આપણેે કરી ને તો વધારે સારું છે. જેમ કે સ્કૂલ છે, કોલેજ છે, ઓફિસે છે અહ સવારે ઉઠવાથી લઈને, સાંજે સુંઘવા સુવા સુધીની બધી જ વસ્તુઓને આપણે બહુ ધ્યાનમાં રાખીને અહ કરવું જોઈએ, સમયથી બધું. તમે કંઈ કહેવા માંગો છો બેન સમય વિશે?
એ જ કે માનું છું કે સમય આપના જીવનમાં સથી કિંતી સંપત્તિ છે જે આપને ગુમાવેલા પૈસા પાછા મળી શકે છે પરંતુ આપણે ગુમાવેલા શામાં એ પાછા ક્યારેક ને ક્યારેક નથી મળતું. અને જે વ્યક્તિ સમય નું મહત્વ સમજે છ તે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. સમયનું યોગદાન આયોજન કરવાથી દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિએ સમયનો સદ્ઉપયોગ તો કરવો ખૂબ જ જરૂરી છે. અને હું તો એજ કહ છું કે સમય નું મૂલ્ય સમયનું મૂલ્ય અ સોનાથી પણ વધારે છે સમય એ સતત આગળ વધળતો જ રહે છે આપણને ખબર જ નહીં પડશે કે ક્યારે એક વર્ષ વીતી ગયા ક્યારે બે વર્ષ નીકળી ગઈ એ કઈ ખબર જ નહી પડે અમે લોકોની વાત કરીએ તો અમે લોકો જયારે અ કોલેજમાં એડમિશન લીધા પેલી વખત તો અમને લોકોને એવું લાગતું હતું કે આ ત્રણ વર્સે કેવી રીતે વીસશે પરંતુ આ ત્રણ વર્ષે એટલી જલ્દી એટલી ફટાક થી નીકળી ગઈ કે અમને લોકોને ખબર જ નહી પડડ્યું તો હું તો એજ કહ છું કે આપણા જીવનમાં સમયનું મહત્વ ખુબ જ વધવા લાગ્યું છે અને આયોજનની ઉતાવળ ઓછી કરવું જોઈએ અને દરેક કાર્ય સારી રીતે થાય એવી રીતે યોજના બનાવ જોઈએ કે આપને સમય મળે સમય બચચે સમય બચચે તો આપણે બીજા કો કાર્ય કરી લેવું જોઈએ એમ તને લખી
હા તમે જે પણ કીધું ને તેને ખુબ જ સરસ કીધું છે સમય એ સૌથી કિંમતી ખજાનો છે તે ક્યારેય પાછો આવતો નથી સમય વિશે હું એટલું જ કહેવા માંગુ છું કે સમયને માન આપો કારણ કે જે લોકો સમયને બગાડે છે ને તો તે સમય પાછળ આવતો નથી અને તેના માટે આપણને ઘણો પસ્તાવો થાય છે સમય કોઈની રાહ જોતો નથી પાણી વહી જાય પછી પાછું નહી આવતું તેથી જ રીતે બોલેલા સમય ક્યારે પાછો નથી આવતો અને હું વર્તમાનમાં જીવું ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના પસ્તાવામાં સમય ન બગાડો આજે અને અત્યારે જે કરી શકાય તેના પર ધ્યાન રાખો સમયનું મહત્વ વિશે જો હું વાત કરું ને તો સફળતા હંમેશા તે જ લોકોને મળે છે જેઓ સમયના સાચા ઉપયોગ ને જાણે છે સમય આપણા બધા માટે ખૂબ જ કિંમતી છે અને સમય સમય પર સારી વસ્તુઓ કરવા માટે ખુબ જ સરસ છે વિચારધારા રાખવી જોઈએ બધાએ સમય કેટલાક લોકો છે જો સમય પર કામ કરતા નથી સમય પર નહી જાય અ નોકરી એ નહી જાય એના પછી એ લોકોને પોતાના અને માલિકની દાટફડકાર પણ ખાવા પડે છે એટલે આપણે છે ને બધી વસ્તુ સમય પર કરી લેવી જોઈએ સમય પર ખાવું પીવું પણ જોઈએ અને આખા દિવસમાં છે ને આપડણે સમય ન એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે અમારે આટલી બધી આટલી આટલા ટાઈમે ખાવું છે આટલા ટાઈમે છે અને જમવાનું છે એમ જો સમય પહેલા જમી બી લઈએ ને તો આપણાને થઈ જાય ને આપણા શરીર માં કઈ અ ઘણી બધી બીમારીઓ પણ ઉત્પન્ન થઈ જાય છે તો તેના આપણે બહુ ધ્યાન આપવું જોઈએ તમે શું કેવા માંગો છો બિન સમય વિશે આગળ
હા હવે મેં વિદ્યાર્થીઓને સમય વિશે વાત કરું તો વિદ્યાર્થી જીવનમાં સમય વિશે મહત્વ એ ખૂબ જ વધારે ગણવું જોઈએ કેમ કે સમયસર અભ્યાસ કરવાથી પરીક્ષામાં તેઓ સારા ગુણ મેળવી શકે છે સમય નું પાલન કરનાર વિદ્યાર્થી એમ બને છે અને પોતાના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે છે અને હું તો એજ કહ છું કે દરેક સફળ વ્યક્તિ ન સમય નું મહત્વ એજ સમજે છે જે તેઓને સમય તેઓ અને સમય સાથે અ વિતાવેલા એક એક તેમને યાદ છે તે બગડે નહીં એ વિચારીને જે વ્યક્તિ પોતાનું કામ કે કોઈ પણ કર્તવ્ય કરે છે તેમને જ એનું મહત્વ ખૂબ જ સમજે છે અને સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ ને તો ખબર જ બને છે કે મહેનત સાથે સમય ન યોગ્ય ઉપયોગ પણ અ સફળતાનું છે હું તો દરેક વિદ્યાર્થીઓને એવું જ એ લોકોને ક્યારે સમય ન મહત્વ ખબર પડે છે રીતે લોકો આખો દિવસ કે એક દિવસ નીકળી જાય તે લોકો વાંચે ન પરંતુ પાંચ મિનિટ કે દસ મિનિટ બાકી હોય ત્યારે તે લોકો પરીક્ષા આપતા પહેલા તેઓ વાંચે છે ત્યારે તેઓ એવું વિચારે છે કે ખાસ અમને લોકોને અડધો કલાક હજુ મળી જાય તો વાંચી લો પરંતુ હું એ લોકોને એવું જ કહીશ કે જયારે તો એક એક દિવસમાં તે લોકો વાંચી ન વાંચી નહી શકે તો તે લોકો અડધા કલાકમાં શું કરી લે એમ તો મને તો એવું લાગે છે તો તેને અ સમય વિશે વિચારવું જોઈએ કે આપણે સમય નું પાલન કરનાર એ આપનામાં કેટલો ખુબ જ જ્ઞાનથી અને કૌશલ્ય થી આવે છે છે અને સમય નું યોગ્ય સંચાલન જીવનને સરળ બનાવે છે હવે જો આપણે નાના નાના બાળકોને જોઈએ છીએ ત્યારે તે હસે છે રમે છે ત્યાર પછી એમ ફરતા ફરતા સ્કૂલ આવી જાય છે અને ત્યારે અમે લોકો એ લોકોને જોઈને એવું વિચારીએ છીએ કે ખાસ અમે લોકો પણ પહેલાના સમયમાં જઈ રહીએ તો કેટલું સરસ અને પછી નાણાં બાળકો એમ સોચે છે કે અમે કેટલી ફટાફટ મોટા થઈ જઈએ એમ તો મને તો એવું લાગે છે કે આપણે સમય ન સમય એ જીવનનું અમૂલ્ય ધન છે એ નહી ક્યારેક પણ વેડવું નહી જોઈએ એમ તો તમે તમને શું લાગે
સારું કીધું બેન તમે જે આ વાત કરી ને કે બાળ પણમાં જ્યારે બધા લોકો હોય ને તો તે લોકો એમ વિચારે કે હું મોટા થઈ જાઉં મારો સમય જલ્દી થી મોટા ન થઈ જાય અને જે મોટા લોકો છે આપણા રોજની જિંદગીમાં જે પરેશાનીઓ વેઠે છે અ ટેન્શનોમાં દિવસ ગુજારે છે એ લોકોને ટેન્શન થાય છે તો તે એ લોકો એમ વિચારે કે અમારું બાળપણ નું સમય જ ખુબ જ સરસ હતું પરંતુ એ બધું થતું નથી રિયલમાં કારણ કે એક વાર જે સમય નીકળી જાય છે તે પાછો આવતો નથી અને જેમ કે તમે પરીક્ષા વિશે વાત કરી ને તે તમે ખુબ જ સરસ કીધું છે કારણ કે આપણે જયારે પરીક્ષાઓ હોય છે ને તો આપણે એમ વિચારીએ કે જયારે પરીક્ષા આવે ત્યારે જ વાંચવાનું પરંતુ તે સાચું નથી અને તે એકદમ સરસ પણ ન કહેવાય કારણ કે જયારે આપણે આખો વર્ષ ન વાંચ્યું હોય તો એક બે કલાકમાં વાંચીને તમે કેવી રીતે પેપર આપી શકો છો અને તેના માટે તમે આખા વર્ષનો સમય જે છે ને તે બગાડી દીધો છે આપડે ડેલી એક કલાક બે છી ને તો વાંચવું જ જોઈએ તમને જયારે બી ફાવે સવારે અથવા તો સાંજે કેટલાક લોકોને સવારે વાંચેલું યાદ રહે છે અને કેટલાક લોકોને સાંજે એટલે સમય બગાડવો ન જોઈએ બધા એ હું તો બધાને એમ જ કહીશ કે તમે બધા તમારું જયારે ન્યૂ ક્લાસ સ્ટાર્ટ થાય છે ત્યારથી જ તમે વાંચવા માટે સ્ટાર્ટ કરી દો અને દરરોજ એક કલાક વાંચવા બેસી જાઓ તે એવું કરવાથી છે ને તમારો સમય નો બગાડ બી ની થશે અને તમારે સમય પર તમે જયારે પરીક્ષા આપશો ને ત્યારે તમને ઘણું બધું યાદ રહેશે અને જયારે તમને એક દિવસનો ટાઈમ મલે ને તો ત્યારે તમે ફક્ત રિવિઝન કરી લો રિવિઝન હજુ તમારા એક સબ્જેક્ટ નું કરશો ને તો એ આખો દિવસ તમારો પૂરો થઈ જાય એટલે સમય થી બધી વસ્તુ કરવું જોઈએ વાંચવું જોઈએ લખવું જોઈએ બધું જ કરવું જોઈએ તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે મને તે વાતો સારી લાગી છે અને પ્રાથમિકતા ની જો હું વાત કરું ને તો અગત્યના કામો પહેલા કરો અને બિનજરૂરી કામો છે ને પછી પછી અ પાછળના સમયમાં ના બગાડવું જોઈએ કારણ કે આપડે અ જ્યારે જે વસ્તુ વધારે જરૂરી હોય ને તેને જલ્દી કરી લેવી જોઈએ સમય પર કરી લેવું જોઈએ કે તેના પછી તેના તેનાથી છે ને આપડાને ડાંટફટકાર ન મળે અને સરખી વેચણી વિશે જો હું વાત કરું ને ત કુદરતે દરેક વ્યક્તિને દિવસમાં સરખા જ ચોવીસ કલાક આપ્યા છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપડા હાથમાં હોય છે કેટલાક લોકો ચોવીસ કલાકમાંથી છ આઠ કલાક દસ કલાક ઊંઘમાં કાઢી લે છે અને પછી એના પછી અ મોબાઈલમાં કાઢી લે છે તો તેવી રીતે સમય ન બગાડવો જોઈએ આપડા જીવનમાં છે ને ચોવીસ કલાક બહુ મૂલ્યના છે અને એક દિવસ એટલે ખુબ જ અગત્યનું હોય છે કેટલાક લોકો એજ ચોવીસ દિવસમાં અ સારામાં સારું ભણતણ કરીને આગળ નીકળી જાય છે કેટલાક લોકો રોજ અ રોજના વેપારમાં ખુબ સારી તરકી કરી લે છે અને ઘરેલુ મહિલાઓ પણ જો એમને કથે કામ કરવું હોય ત તો તે પણ આખા દિવસમાં અગર જો ગઈ ઘર બેઠે બી કામ કરે ને તો તે બી સમયથી કરી લે છે તો આ બધી વસ્તુઓ છે ને આપડે બહુ ધ્યાનમાં રાખવી જોઈએ બેન સમય તો ખુબ જ અગત્યની છે એના વિશે જો આપડે ચર્ચા કરીએ ને તો આખો દિવસ આપણને ઓછો પડી જાય પરંતુ આજે તે જે બી તમે મને માહિતી આપી ને તે મને ખુબ જ સરસ લાગી છે બેન તમે કઈ કયો.
હા હું તો હવે અંતમાં જવું જ કહીશ કે સમયે ઈશ્વરને સૌથી અમૂલ્ય ભેટ આ આપેલો છે એ દરેક વ્યક્તિને ચોવીસ કલાક સરખો જ આપેલા છે અને સરખો જ મળે છે. કોઈ વ્યક્તિ સમય ન સારો ઉપયોગ કરીને સફળ બને છે અને જયારે કોઈ વ્ય તે સમયે બા બગાડીને પાછળ રહી જાય છે અને તેથી સમયની કિંમત સમજાવી તેમને ખૂબ જ જરૂરિયાત બની ગઈ તો તો ચાલો મને તો આજે તમારી સાથે વાત કરીને સમયનું ખૂબ જ સારી રીત તે કેવી રીતે ઉપયોગ કરવો એ ખૂબ જ સારી રીતે સમજૂતી પાયડી ઓકે